હાલો. આ હું પણ મજામાં છું, તમે કેમ છો બેન?
હું પણ મજામાં છું. આપણે જોઈએ તો આજનો સમય છે એ ડિજિટલ સમય છે. એટલે કેટલી નવીન કાર કિર્દીઓ શરૂ થઈ છે તો આપણે એમાંથી એક કોન્ટેન્ટ ક્રિએટર જે એના વિશે આજે આપણે વાત કરીશું. અ આજનો સમય છે એ સમયમાં કેટલા બધા અ ન નવા નવા અ અ આપણા અ કારકિર્દી માટે નવા નવા ઓપ્શન આવી ગયા છે. તો એમાંથી કોન્ટેન્ટ ક્રિએટર કોન્ટેન્ટ ક્રિએટ ટર કોણ હોય છે તમને ખબર છે.
હા જો વ્યક્તિ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બ્લોગ પોડકાસ્ટ અથવા બીજા ડિજિટલ પ્લેટફોર્મ પર વિડીયો ફોટો લેખ ઓડિયો અથવા જ્ઞાનભરી માહિતી બનાવીએ ને લોકો સુ તી પહોંચાડે તેને કન્ટેન્ટ ક્રિએટર કહેવાય છે.
બિલકુલ આપણે જોઈએ તો કોન્ટેન્ટ ક્રિએટર ફક્ત મનોરંજન માટે જ નથી હોતું. પરંતુ ઘણા લોકો શિક્ષણ આપે છે. ઘણા ખેતી વિશે જણાવે છે. ઘણા હેલ્થ અને ફિટનેસ પર વાત કરે છે. છે કોઈ બિઝનેસ શીખડાવે છે. તો કોઈ મોટિવેશનલ સ્પીચ આપે છે આજે હજારો યુવા આ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે. ઘણા લોકો ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે આ કારકિર્દી ચૂનીને પણ એ પાછળ વર્ષોની મહેનત ધીરજ અને સતત શીખવાની ભાવના હોય છે.
એ જે સાચું થયું કોન્ટકેટ કોન્ટેન્ટ ક્રિએટર બનવા માટે ફક્ત મોંઘા કેમરા આ જરૂરી નથી એ જે આ શરૂઆત એક સાથે મોબાઈલથી પણ થઈ શકે છે જરૂરી એ સાચી માહિતી સારું પ્રેઝન્ટેશન અને નિયમિત મહેનત જો આપણો દરરોજ બે કેંક નવ શીખીએ લોકો નુ ઉપયોગ માહી માહિતી આપીએ અને ઈમાનદારી થી કામ કરીએ તો સફળતા જરૂર મળ દે
બિલકુલ સાચુ કહો છો તમે આજના સમયમાં કોન્ટેન્ટ ક્રિએટર ફક્ત એક શોખ નથી પણ એક સન્માનજનક વ્યવસાય અને નવી કારકિર્દી બન્યો છે.
અંતમાં છું એટલું જ કહીશે એ જે સમય સાથે બદનાવર વ્યક્તિ જ આગળ વધે છે. એ જે ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે અ સૌથી પહેલા આપણે જોઈએ તો અ સર્વજના સર્જનાત્મક વિચાર અર્થત ક્રિએેટિવિટી તો તમે બીજાથી અલગ અને નવા વિચાર લાવો છો તો તમે તમને લોકો જરૂર પસંદ કરશે.
બીજો ગુણ છે આત્મવિશ્વાસ શરૂઆતમાં ઘણા લોકો તમારી મજાક ઉડાવશે કોઈ કહેશે કે આ બધું કરી નું મળવાનું પણ જો તમને તમારા પર ભરોસા હશે તો એક દિવસ ચેક લોકો તમારી પ્રશંસા કરશે.
બિલકુલ અને ત્રીજો ગુણ છે નિયમિતતા એક દિવસ ત વિડીયો મૂકીએ કે કોઈ પણ અ વિષય પર એક દિવસ વાત કરી અને પછી મહિના સુધી ગાયબ થઈ જશો તો લોકો તમને યાદ નહીં રાખે એટલે નિયમિત. રહેવું એ બહુ જરૂરી છે, ત્યારે જ તમે આગે વધી શકો છો.
એકદમ સાચું થયું ચોથો ગુણ છે, સત્ય અને ઈમાનદારી. ખોટી ખબર આપવા અથવા લોકોનો ગુમરાહ કરતો. કન્ટેન્ટ ક્યારે. પર બનાવો નહીં સમાજનો સાચી અને ઉપયોગી પર આપની જવાબદારી છે. આજે ઘણા પ્રકારના કોન્ટેન્ટ ક્રિએટર. કોઈ એજ્યુકેશનલડી બનાવે છે, કોઈ કુકિંગ શીખડે છે. કોઈ ટ્રેવલ બ્લોગર છે, તો કોઈ ટેકનોલોજી સમજાવે છે, કોઈ હેલ્થ. તને ફિટનેસ પર કામ કરે છે, તો કો કોમેડીથી લોકો ન હસાવે છે. કોઈ મોટિવેશન આપે છે, તો કોઈ બિઝનેસ અને ફાઈનાન્સ શીખવાડે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આ કારકિર્દીમાં કેટલા બધાય તકો આપ. મળે છે, એક સારા કોન્ટેન્ટ ક્રિએટરની ઓળખ. એના ફોલોવર્સથી નથી પણ એના વિચારોથી થાય છે. લાખો ફોલોવર્સ હોવા છતાં જો સમાજને નુકસાન થતું હોય. એવો કોન્ટેન્ટ એવી સફળતા કોઈ જ માયના નથી રાખતી. પણ ઓછા ફોલોવર્સ હોય છતાં જો તમારા. તમે જે વિચાર આપો છો. કોઈના જીવન પર એમાં સારો બદલાવ લાવી શકાય. તો એ જ સાચી સફળતા કહેવાય.
એકદમ સાચું થયું આજે ઘણા વિદ્યાર્થી પોતાના અભ્યાસ સાથે સાથે. એજ્યુકેશનલ બનાવીને બીજા વિદ્યાર્થીને મદદ કરે છે. ઘણી ગ્રહ્ય રસોઈના વિડીયો બનાવીને લાખો લોકો સુધી પહોંચાય છે. ઘણા કિસાન. ખેતીને નવી પદ્ધતિ. બતાવીને ને બીજા કિસાનોની મદદ કરે છે. હવે આપણે કોન્ટેન્ટ ક્રિએટર બનવાનું ફાયદા અને જવાબદારીઓ. વિશે અ સોશિયલ મીડિયા એ દુનિયાને એકબીજા સાથે. તે જોડી દીધી છે. જો આપણી પાસે સારો વિચાર જ્ઞાન અથવા કલા હોય તો ફક્ત. હણા ગાવ સુધી સીમિત નથી રહેતી. એ દુનિયાના કોઈ પણ ખૂણા સુધી પહોંચી શકે છે.
બિલકુલ સાચું કો છો તમે. કોન્ટેન્ટ ક્રિએટર બનવાનો સૌથી મોટો ફાયદો તો એ છે, કે આપણે પો ઓળખ મળે છે. આપના કામથી લોકો આપને ઓળખે છે. જો આપણે સારું કામ કરીએ તો સમાજમાં સન્માન પણ મળે છે.
એકદમ સાચી વાત થઈ બીજો ફાયદો છે, આર્થિક કમાણી. યુટ્યુબ ફેસબુક ઇસ્ટાગ્રામ. બ્રાન્ડ પ્રમોશન ઓનલાઈન કોર્સ. એફિલએટ માર્કેટિંગ જેવા ઘણા માધ્યમ થી કમાણી થઈ શકે છે, કોલબરેશન. પણ મિત્રો જેવા કમાયો એ એકમાત્ર લક્ષ્યને જોઈએ. પહેલું લક્ષ્ય લોકોનું ઉપયોગી અને સાચું કન્ટેન્ટ અપનાવું હોય જોઈએ.
બિલકુલ અને. એ સાથે આપણી જવાબદારી પણ વધી જાય છે, કે આજે સોશિયલ મીડિયા પર ખોટું. મો ખબરો અફવાઓ અને ભ્રમ ફેલાવતા ખુબ જ જોવા મળે છે. તો આવા કોન્ટેન્ટથી સમાજને નુકસાન થઈ શકે છે. છે એટલે એક સારા કોન્ટેન્ટ ક્રિએટર એ ક્યારે પણ ખોટી માહિતી આપવી જોઈએ નહીં. અને બીજી મહત્વની વાત એ પણ છે. કે બીજાના કોન્ટેન્ટની નકલ કરવાના બદલે પોતાના વિચારો પર કામ કરવું જોઈએ મૌલિકતા એ જ સાચી સફળતા કહેવાય.
આપણે એ કન્ટેન્ટ ક બનાવીએ જેથી બાળકો યુવા અને સમાજને પ્રેરણા મળે પર્યાવરણ શિક્ષા સ્વાસ્થ્ય સંસ્કાર ટેક્નોલોૉજી મહિલા શશક્તિકરણ વિિત્તિ્યય જાગરરૂક જેવા વિષયો પર ઉત્તમ કન્ટેન્ટ બનાવી શકે યાદ રાખજો એક સારો કન્ટેન્ટ હજારો લોકોને પ્રેરણા આપી શકે છે અને એક ખાટ ખોટો સ કન્ટેન્ટ હજારો લોકોને ગુમરાહ પર કની કરી શકે છે.
સારા વિચારો અને સકારાત્મક સંદેશ ફેલાવો, ફેલાવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ રીતે આપડી તરફથી કોઈ કોઈ જ દિવસ ખોટી માહીતો માહિતીઓને અ લાઇ નઈ આપવી જોઈએ. ખોટી માહિતીને જલ્દી થી જલ્દી અ સુલજાવી લેવી અને એને અ આપડે અ ત્યાં જ સમાપ્ત કરી દેવી એજ એક સાચા કોન્ટેક્ટ ટન અ કોન્ટેન્ટ ક્રિએટરની ઓળખ હોય છે.
એકદમ સાચી વાત થઈ.
આજના સમયમાં આપડે જોઈએ તો આવી આ પ્રકારની નવીન કારકરદી બનીને આપડે આપડો અ આપણને આજના યુગ સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે જરૂરથી અ આપણને આ વિષય પર અને આવા આ રીતે કારકિર્દી પર અ સ અ કોઈ પણ આપડા અ જરૂર થી વિશ વિચારો અનુભવ કરવા જોઈએ અને અ નવીન કારકિર્દીમાં પણ પ્રવેશ કરીને આપડે જો સમય સાથે બદલાઈ એ તો જ આપડે આજના યુગ સાથે ચાલવા કાબિલ બની શકીએ છીએ, આજના યુગ માં કેટલાય બધા અ જયારે આપડે ડિજિટલ પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ તો કેટલા બધા અ એવી પણ અ વસ્તુઓનું આપડે અ માધ્યમ મળે છે કે જેનાથી નવી કારકિર્દી, નવા વ્યાપારો, રોજગારો એની ઉપલબ્ધિ થાય છે તો એનો પણ આપડે સારો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો પછી કોક બીજા વિષય પર જરૂરથી ચર્ચા કરીશું. બીજા વિષય પર જરૂરથી ચર્ચા કરીશું, હા ફરી મળીએ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, તમે તમે તમારા ખ્યાલ રાખજો.
હા, તમે પણ. આવજો.